હરો.
હા હા.
હલો શું કરો?
હલો. હલો હલો હલો હલો આયો અવાજ?
હા આવે આવે.
હા હા.
કોઈ પણ
હું કરો?
નવરાત્રી ક્યા? તમારો અવાજ ધીમો આવે છે હમ્મ.
હલ્લો હલો હલો હલો હલો. ધીમો તો શે
દેવું હું કરશ દેવું
સુતો સુતો
હોવે હમ્મ.
તમે બધાએ હું
અમે જોયા બધા બેઠા મજા
હા વરસાદ પાણી છે?
નહી વરસાદ નથી હો
હઓ
હમ્મ.
અમારે તો હું કેવાય ના ના અમારા મ અંધાર છે. આખો દિવસ એવું ને એવું રે
અમારે એમ જ છે એટલે અમારે વરસાદ આવે છે. રેડો આવી ને પાછો વયો જાય.
હા હા હા.
આવે કઈક વ્યો જાય કઈક
હા તું કઈ આયવો
પાંચ વાગે આયવો.
હા.
જા હું ફોન કરી લઉ હા દસ મિનિટમાં
મારા હાટું મારા હાતું ગોઈ ત જે ક્યાંકથીને સ્કૂટી
હા હા.
પ્લેઝર પ્લેઝર હોય ને નાની આટલું શું કેવાય. નાના ઓલા વાળી વજન ઓછો હોય.
હમ.
કંઈક ચાય ધનીયા લઈ જાહોકા.
હા મોકલાઈ દેવ. તા
હા.
હાવ.
તમે અહિંયા પહોંચ્યા.
અમે સાડા નવે. સાડા નવે. હમ સાડા નવ થઈ ગયા. પછી ટીફીન બે લ ઈ એમાં ખાઈ લીધું કે અને ગુવાર બટાકા શાક મારે એક વખતે કામ એટલે વાંધો નતો. આ વર્ષે તો ચાર પાંચ ન ભરાય એમ. એટલે ન કઈ વાંધો આવે, નકર તો. બનાવાનું ઓલું થાય, સવારે તો શિવને મૂકી આવ્યા હતા પછી સ્કૂલે.
બસમાં તો બે પેજ તો લેસન કરાયવું.
બસમાં બેઠા બેઠા બે પેજ કરાય લીધા, અને બે પછી ઘેરે આવીને કરાવી લીધા.
હા.
થઈ ગયા, બીજું તો કરાવીને આવ્યા હતા ઈંગ્લિશનું થઈ ગયું હતું અને આ ગણિતનું બાકી હતું.
હા, હા.
હા.
હમ્મ.
ને એ ક્યાંય જાય કે કે કોલેજ જ.
નઈ, હજી કોલેજે. હા, આવ એ કંઈક મેળા જઈએ પછી રહી ગયા.
ઇન્ટરયા ન દેતી કઈ.
નઈ હજી તો ક્યાંય નથી પૂરું નથી થયું ને, તો પછી ક્યાંય નથી હજી દીધું.
ઓહ, ને કેટલામુ વર્ષ બાકી છે.
એક જ બાકી છે.
હા, તો આ છેલ્લું છે કે.
ઓમ તો ચાર હોય, પણ ત્રણ કરીએ તો હાલે.
ઓય એને કેટલા કરવાના છે, ત્રણ કે ચાર.
અ ત્રણ. એમ તો ચાર કરે તો એમ કે ડિગ્રી એટલે, એક વર્ષ ઓછી કરવાની રહે એમ કેતા હોય.
હ.
ડિગ્રીમાં તો બે વર્ષ હોય ને તો, હે.
ફી ભરવાની કે ફી ભરવાની કે, આપે એ લોક.
ના ફી તો ભરવી પડે. હા, શિષ્યવૃતિ મળે હા.
હ.
છ મહિને ભરવાની હોય.
હા. હર્ષા કાકી ને બધા ઘેરે સે.
હા ઘેરે છે, વરસાદ જેવું હવારનું હતું.
હા.
હોય, હવે થાળી તો બધી મળી ગઈ ને હવે કોઈ નથી ને બાકી.
નહી મળી ગયું બ.
હ, હ.
હાલો ઢોકળા ખાવા હોય તો.
ઈ બનાવવા, મે તો હું તો વેટલોસ ઉપર ઉતરી ગઈ ને પાછી.
હવે હા હમ
ખાવાના પણ ઓછું ખાવાનું.
તૈયારી કરે છે હવે.
ઓઈ ખાટીયા કે ઓલા?
હા ઈ.
હા હા
હજી તો તિયારી લસણને ફોલે હજુ તો ડુંગળીને એ બધી
હા
ધીરે ધીરે બનાવ્યા પછી.
હા તમે બધા અહિયાં ઘઉંના લોટના બનાવો મને એવા ન ભાવે.
હા તો કેવાના તમે બનાવો?
મને બાજરાના લોટના જ ભાવે. બાજ જરાનો લોટ ને ઈ વધારે નાખવાનો. ને પછી બીજો જાડો ને ચણાનો ઈ નાખ ખવાનો. આપણે નકરા જાડાના ને બીજો થોડો થોડો નાખો એમ કરો ને?
હા હા એમ કરીએે. થોડોક બાજરાનો નાખીએ ને, થોડોક ચણાનો નાખીએ.
હમ હમ
જાડો વધારે નાખીએ.
અમે બાજરાનો વધારે નાખીએ. કાળા થાય ને એ મજા આવે. આ ઓલા ધોરા ધોરા થાય મન નો ભાવે.
હા અમાર કોઈ કાળા વર પાછા નો ખાય.
હા એનો એનો એનો હઆ હું કહેવાય સ્વાદ મસ્ત આવે ને આ મીઠ મીઠા લાગે અસલ આપડે ઓલો રોટલા ને વઘારીએ નો વઘારીએ
હા હઆ હમ
આ તો જાડા લોટના કરીએ ને એ થોડાક ચીકણા લાગે ચાવવામાં. ઓલા ચીક ચીકણા નો લાગે મસ્ત સુરમો બની જાય.
હઅ હોવે. એટલે આમ લોટને નાખીએ પછી આ દળમાં ઓલો થોડો થોડો નાખીએ એમ.
હા
જાજી નો નાખીએ.
હાલે તારે છે ને બધાને રેસીપી શીખવાડે રાખવી. એટલે હાલસે. એટલે ન વાંધો આવે. થાકી જાતો કુપ લીને દઈ દેવાય વાતો કરવા એટલે ઈ કર લેય.
હા હમ.
હાલે.
હઅ
અમારા બા હું કરે?
બા જો ઘરે છે હવે કાલ મૂલે ગયાતા.
મૂલે ગયાતા અમને કે આલતા નથી ને મૂલ.
હમ કાલ ગયાતા ને.
એ કે તમે તમે આની પેલા ના આવ્યા તાને તઈ હું ના નથી હું ક્યાંય ગઈ ઈકે. આલતા જ નથી મુલ. એમ કરતા તા.
નારે ના એ પેકિંગ પછી તો કેટલી વાર જઈ આયવા અમેએ.
હા.
હાલ ગયા તા.
હોય.
હમ.
સીવડો તો તેથી લીંબુ લઈ ને પેદા લીંબુ લઈ ને હુંતો તો, ભક્તિ ને એને કેઈ જે તો ખરી એને કે આખી ઠેલી ભેગી લઈ ને હું તો રાઈ તેલ હવારમાં ઉઠી ને મારા લેમન કઈ ગયા ને પછી ભંડોરી ભીગો ને ઈ ભે બેસૈલા ને કે હાલ તને એક વસ્તુ બતા બતાવું પછી એને એ લીંબુ બતાવ્યા પછી આયા આયા ગયા ને ઓખા તો એને પપ્પા ને કે, તું આઈસ બંધ કરી જાયને સરપ્રાઈઝ આપ ઈ કેય
હા.
પછી એનેય બતાયવા.
હ-હ-હા-હા. હા તો મારે મૂકી ને કા ગયેલી
હે.
બાથણું નાયખુ કે હુ કઈ.
ના ના હજી તો કઈ નથી કર્યું આખડી તો રાયખા અવે હું કરવું હવે એનું. હજી કઈ નકી નથી કર્યું.
રાતણું નાખી દઈજો.
હમ.
હમ.
નકર રાખી પી જાય રોજ હવારે ગરમ પાણીમા
હા એમય હાલે હા.
સલાડમા ને તો કા ખમણ ઢોકળા નો આથો નાખી દેયને થોડાક જ છે વધારે નથી એક બે ભંડૂરી વાયપરા હતા એટલે, પાણી પુરી બનાવી ને પાણીપુરી માં એક નાખ્યું તું ને એકા અગતરાય ખોવાઈ ગય હતું ને એ તું એક બે એમ ક્યા શે ઉડાખ હોય ને તો ઘા કરે ને રીહ ત
હા.
એટલે.
હમ-હમ.
કેટલાક હોય એ હું કે સલાડમાં નાખીને હવે એમ કરશ.
હા તયાર એમ.
આથો જો ઘેરે એમ તો બડીંગ ભરેલી છે. મોકલવા તો ખવાય એમ છે ને.
હા
હા
ના લ ના.
એટલે એનાક આથવા નથી અમ રાખવા અહીયા અમારી પાસે મળશે નઈ.
ના
હા જા રહી ત્યાં હુંધી વાપરશું નો તો ફેંક દેહુ.
અહિયા તો સસ્તા થઇ ગયા ચાલી ના કિલો હે.
ઓહ.
હા હમણાં લઈ ને આટલું નાખ્યું પછી
વચમાં આ કેવા મોંઘા થઇ ગ્યા તા બહું જ એટલે ઘરના છે પણ ઇ એ હજી પાકતા નથી એવા બધાય.
પણ એવું કઈ ના હોય એ કાચા ના જ કરાય તો જ મસ્ત તુરા ને આમ કડવા ને ખા
હમ્મ હમ્મ.
એવું કંઈ નઈ પાકેલા જ, લીલાય હાલે.
હા.
લીલા ન અમુક ન અસલ અથાણું થાય. ઈ છે ને ચામડી ઇની જાડી રેને. થોડાક કડવા લાગે તો મજા આવે.
હા પછી એમાં બે એક નાના ન બે એક મોટા ને એવા હોય પછી નથી એમાંથી ન કર્યું કાંઈ હજી.
હા નામ એ અટાણે સસ્તા હોય નસલ ના બેગ તો આમે અસલ મળતા હોય. નામે ઓલા ચોઈતા હોય તો તાત્કાલિક વાપરવા થાય.
હા હા એ કંઈક વળી એવું હોય ને ન હોય તો વળી કંઈક એકાદું તોડી લઈએ. તત્કાલમાં જોતું હોય તો વળી. કઈએ કોઈની પાવભાજી ને ભાજી કરી હોય ને.
હા.
ન હોય તો તોડી લઈએ વળી.
હા હા.
હોય એમાં છે અમુક અમુક છે બાકી તરત હે ને પીળા પડી જાય છે એવું.
મા ઝાર ન લાગી હોય એવા પીળા પડી જઈએ એમ ઝીણા ઝીણા હોય ને તા જ.
દિશાબેેનને સીવડો બે નતા તોડી આવ્યા તા એક નતો ફેરવતો એ બધાને બતાવતો એ એવું જ થઈ ગ્યું અહિયાં પુઈગો તા કે કાળા જેવું ને એવું થઈ ગ્યું.
હા તે એમ જ થાય ઇ.
અમે એમ તો વાઇવી છે લીંબુડી પછી લઈ જજો માર યાથી આઈ મેં અહિયાયા ઓખામાં વાઇવ્યું સ. વાઇવ્યું. ફુલઝાડ કેટલાક વાયવ્યા ને ધાણા મેથી કારેલી
આજે રીંગણી વાઇવી સે થાય પસી.
અય રીંગણીમાં કોઈ રીંગણા આવ્યા લુમે જુમે આઈવા.
કે અમારૂ હું તો કઈ જોવા નથી ગઈ. કાઢ્યો છે.
હા અમે હમણાં બે હમણાં જ જોયા અમે. કાલ જોયા કેળની લૂમ આવી.
હા હું આઈવી?
કેળાની લુંમ
ઓય પી ને હું કરવા
થાય બીજી તો શું થાય?
હા.
એક આયવી મોટી લૂમ આયવી. એમ કે કે એક હારે હજાર કેળા આવે.
કોણે કે
હા એકે નથી
હા
હાલ તો કા છે કે હો ધ્યાન ભાઈ કેતા તો ખરી પાચસો ખાય છે એમ કઈ કે તા
હા
એટલા બધી આવે એમ નહી બીજે ખલે એમને હજી તો
હમ હમ
જેમાં દેખાતા નથી.
હે,
ના ઓલા હૈ, ના ઓલા હૈ. હમ્મ
થી લઈ આય વાતા લમ ઓલો રોપ લઈ